હા, કેમ છો?
મજામાં છુ. મારી અવાજ આવે છે ત્યાં સુધી?
હા આવે છે. મારી અવાજ આવે છે તમને?
તમારું અવાજ એકદમ પ્રોપર આવતું છે. મે હું કેહતી હ તી કે આજે આપડે કયે મુદ્દા પર વાત કરવાના?
આજે આપડે છે ને પુસ તકોનો મહત્વ, એ મુદ્દા પર વાત કરીએ. તો હું તમને તેના વિશે થોડી ઘણી માહિતી આપું હો ને.
હમ.
અ પુસ્તકો એ માનવીના સૌથી વફાદાર અને નિસ્વાર્થ મિત્રો છે. આપણે જયારે બાળપણમાં ભણવાની શરૂઆત કરીએ ત્યારથી લઈને જ્યાં સુધી નોકરી ના મળે ત્યાં સુધી આપણે પુસ્તકો સાથે વાત કરીએ છીએ મતલબ પુસ્તકોની સાથે આપણે પુસ્તકો વાંચીને જ નોકરી મેળવીએ છીએ. પુસ્તકો એ આપણા માટે કોઈક મિત્ર થી કમ નથી કારણ કે પુસ્તકો આપણને આગળ વધવા માટે સારા સારા વિચારો સંસ્કાર, પ્રેમ, ક કરુણા, આદર જેવું ઘણું બધું શીખવે છે. કેટલી વાર તે અને તે પુસ્તકો આપણને નોકરી આપવા માટે પણ મદદ કરે છે. પુસ્તકો એ આપણા માટે એક સૌથી વફાદાર અને નિસ્વાર્થ મિત્ર છે. જે પેઢી દર પેઢી જ્ઞાનના વારસાને સાચવી રાખે. ખે છે. પુસ્તકોનું મહત્વ સમજવા માટે આપણે માત્ર કાગળ અને સાહી જ નહીં પણ તેના દ્વારા વ્યક્ત થતા વિચારો અને સંવેદનાઓને સમજવું પડે છે. જ્યારે માણસ એકલું અનુભવે છે ત્યારે તે પોતાના તે દુનિયાના ઘોંઘાટ થી શાંતિ જોઈતી હોય છે માણસને ત્યારે તે પુસ્તકો તેનો સહારો બને છે. તે પો એકલા રહીને તે પુસ્તકોનું વાંચન કરે છે. વાંચન કરવાથી જરૂરી માહિતી પણ પ્રાપ્ત થાય છે. જીવનમાં સારું સારું શીખવા પણ મળે છે. પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરવાનો તેના વિશે પણ શીખવા મળે છે. એવી અનેક રીતે પુસ્તકો આપણને મદદ કરે છે. પુસ્ત એ પુસ્તક એ માત્ર વાંચવા માટે નથી પરંતુ તેને મહેસૂસ કરવા માટે છે. પુસ્તકો આપણને ઘણી બધી માહિતીઓ આપે છે. હજારો લાખો હજારો વર્ષ પહેલા જ આ પુસ્તકો દ્વારા આપણા ભારત દેશમાં કેટલા મહાન સંતો અને ચિંતકો છે જે આધુનિક સમયમાં ખુબ જ પુસ્તકોનું વાંચન ખુબ જ ઓછું રહ્યું છે. કારણ કે આધુનિક સમયમાં મોબાઈલ, ઇન્ટરનેટ જેવી સુવિધાઓને કારણે લોકો પુસ્તકો વાંચતા નથી અને પોતાના ફોનમાંથી જ તે વાંચે છે. પરંતુ પુસ્તકો વાંચવાથી પાના અ પુસ્તકો વાંચવાનો એક આનંદ અલગ જ હોય છે. પાના પલટાવીને, પાના પલટાવીને વાંચવાથી જીવ પાના પલટાવીને વાંચવાની પણ એક અલગ જ મજા છે ભવિષ્ય ભવિષ્ય, ભવિષ્યમાં સારા સા ભવિષ્યમાં સા કેવી રીતે આપણે આગળ વધવું કે કેવી રીતે શું કરવું જોઈએ એના વિશે બધી જીવન જીવવાની કળા થી લઈને બધી જ વસ્તુ આપણને પુસ્તકો દ્વારા પ્રાપ્ત થાય છે. અને તેના જ દ્વારા આપણને કેટલીક વાર તો ધાર્મિક ગ્રંથો જેવા કે ભાગવદ્ ગીતા, ભાગવદ ગીત તા રામાયણ, મહાભારત જેવા પુસ્તકો માંથી પણ આપણને ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના પુસ્તક માંથી આપણને અંધશ્રદ્ધા માંથી બહાર કાઢીને તર્ક તર્કબદ્ધ બનાવે છે. અને સાહિતના સાહિત્યના પુસ્તકો આપણને પ્રેમ કરુણા અને સંઘર્ષની વાતો સમજાવે છે. જે આપણા વ્યક્તિત્વને સમૃદ્ધ અને ઉદાર, ઉદાર બનાવે છે. વાંચવાથી માણસની વાણીમાં વિવેક અને વિચારોમાં ગંભીરતા આવે છે. જે તેને સમ સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે ઉભો કરે છે. તો આ તો થઈ પુસ્તકો વિશેની થોડી ઘણી વાત જે મને ખબર હતી, તો શું તમે મને પુસ્તકો આપણા જીવનમાં કેટલા જરૂરી છે, અને તમે કઈ પુસ્તકો વાંચી છે તો તેના વિશે તમે થોડી ઘણી મને માહિતી આપી શકો છો?
હા, હું તો ઘણી સારી વાત કરી અને સારી વાત કરી છે. પુસ્તકો જેમ તમે કહ્યું કે આપડા સાચા મિત્રો છે, તો હું તો એવું માનું છું કે પુત્ર પુસ્તકો એ જ આપડા સાચા મિત્રો છે. માણસ ક્યારેક એકલી પડી જાય ને કે એટલે આપણે જયારે એવો અનુભવ કરીએ છીએ કે હવે આપડા એકલા પડી ગયા છે ત્યારે જે આ પુસ્તકો છે ને તો એ આપણને સાથ આપ પે આપ છે. અને આપણું સહ કાર આપતું હોય છે, પરં તુ જીવન જીવવાની રીત તો છે ને એ આપણને પુસ્તકોજ શીખવે છે, અને વિચારોનું જ જે નિર્દેશન કરતા પણ પુસ્તકો શીખવે છે. આપડી અંદરના સકારાત્મક જે વિચારો છે એ આપણને પુસ્તકો આપતું હોય. છે. અને પુસ પુસ્તકો એ જ આપણને જીવન જીવવાની રીતો શીખવાડતો હોય છે, એટલે હું તો પુસ્તકને ઘણો મહત્વ આપું છું. બીજી વખત એ કે પુસ્તકો છે ને વ્યક્તિ જ્યારે નિર્ણય લેવામાં કોઈ પણ એવું એટલે કે જયારે તેને અસંકોચ થાય છે ને ત્યારે તમે જ વાત કરી ભગવદ્ ગીતા ની તો આપણેે જોઈએ છીએ તો ભગવદ્ ગીતામાં અહ આપણને છે, ને બધા જ પ્રશ્નોનો છે ને જવાબ મળી રહે છે. આપણે એવું કહીએ છે કે આપડે અહ એવું કોઈક પ્રશ્ન નથી કે જેનો જવાબ ભગવદ્ ગીતામાં નથી, તો તમને જે મારો પ્રશ્ન પૂયછો ને કે તમને કયું પુસ્તક ગમે છે, તો મને ભગવદ ગીતા ભણતા છે ને ખુબ ગમે છે. અને મને રામાયણ વાર્તા પણ મને ખુબ સારું લાગે- છે. હું તો એને અહ કારણ કે એ આપડી છે ને પેલી તો સંસ્કૃતિ છે, પછી આપણા સાંસ્કૃતિક પુસ્તકો છે આપણા ઐતિહાસો જણાવે છે, ને આપણા ઋષિ મુનિઓની વાતો એમાં કરવામાં આવી છે. આપણા આરાધ્યોની એમાં વાત- તો કરવામાં આવી છે, તો મને તો એમાં ખુબ રસ છે, અને મને છે ને- એમાંથી જીવન જીવવાની શીખ મળે છે, અને પછી કેવી રીતે આપણે જીવનમાં આપણા વિચારોને સકારાત્મક કરી શકીએ ને એ પણ આપણને પછ કો શીખવે છે. તો મારું તો એવું માનવું છે કે દરેક વ્યક્તિની પાસે છે ને કોઈક એવું પુસ્તક હોવું જોઈએ કે જેનાથી તે પોતાનું જીવન છે ને કેવી રીતે એટલે સકારાત્મક એમાં ઊર્જા લાવી શકે, તો એની અંદર અંદર એક હોવું જોઈએ કે તે કેવી રીતે કરી શકે છે. તો હું છ છે ને એ પછી ભગવદ્ ગીતા જેમ કહ્યું ને કે હું વાંચું છું, તો એની અંદર છે ને મારે જે જયારે કોઈ પણ પ્રશ્ન હોય છે તો હું ભગવદ્ ગીતામાં એટલે પ્રશ્ન નું જવાબ છે તે જોઈ લેઉં છું એટલે મને તે ખુબ સારું લાગે છે. ને પુસ્તકો આપણા મિત્ર કેવી રીતે છે એ પણ એક વાત આવે છે. તો જયારે આપણે કોઈ પણ એવું વિચાર કે કોઈક એવી અહ મોટી મો ટીઓ વિચારમાં જયારે આ આપણે હોય છીએ આપડા જયારે પ્રશ્નો નો જવાબ નથી મળતો હોય છે. ત્યારે પુસ્તકો એજ આપડા સાચા મિત્ર ત્ર બની જાય છે અને જયારે આપડે કોઈ કોઈ પણ આપણું સાથ નહી આપતું હોય છે ત્યારે પુસ્તકોએ આપણું આપણું સાથ આપ હોય છે એટલે હું એને માનું. તો તમારું એના વિશે પણ શું માનવું છે.
તમે જે વાત કરી ને આ ધાર્મિક ગ્રંથો જેવા કે રામાયણ મહાભારત વિશે અને પુસ્તકો જે આપણા મિત્રો છે એ ખુબજ સરસ વાત કરી તમારી વાત એકદમ સાચી છે પુસ્તકો આપણા આપણા મિત્ર મિત્રો સમાન જ છે તેવી જ રીતે રામાયણ મહાભારત જેવા ગ્રંથો આપણને ધાર્મિક રીતે ઘણી બધી માહિતીઓ આપે છે અને તે તેજ રીતે ઈતિહાસના પુસ્તકો આપણને આપણા ઈતિહાસમાં શું શું થઈ ગયું છે તેના વિશે ઘણી બધી માહિતી આપી છે અને મારું તો માનવું એજ છે કે પુસ્તકો માત્ર મનોરંજન નું સાધન નથી પણ તે આત્મ નિરીક્ષણ નું માધ્યમ પણ છે ઘણી વાર આપણને મૂઝવતા પ્રશ્નો ના જવાબ કોઈક કવિ કે વાર્તાના પાત્ર માં મળી રહે છે તે આપણને દુનિયાને બીજાના દ્રષ્ટિકોણથી જોતા શીખવે છે જેનાથી આપણામાં સહનશીલતા અને સમજદારી વધે છે અંતે તો પુસ્તકો એ પ્રકાશ પ્રકાશનો એવો સ્ત્રોત છે જે અજ્ઞાન ના અંધકારને ચોરીને આપણને સત્ય અને જ્ઞાન ના જ્ઞાન તરફ લઈ જાય છે જો જીવનને સાર્થક બનાવવું હોય તો પુસ્તકો સાથે મૈત્રી કરવાનું અનિવાર્ય છે કારણ કે ક્યારેય ક્યારેય કારણ કે તે ક્યારેય સાથ છોડતા નથી અને હંમેશા આપણને કંઈક ને કંઈક નવું આપતા રહે છે જેની સાથે આપણે અભ્યાસમાં જે પુસ્તકો નો ઉપયોગ કરીએ છેએ જે આપ આપણને પરીક્ષામાં સારા ગુણ મેળવવા માટે ઉપયોગી છે પરિણામે આપણું સારું રિઝલ્ટ આવે છે અને કેટલીક કેટલાક પુસ્તકો એવા પણ છે કે જેના દ્વારા આપણને સરકારી નોકરીઓ મેળવવા માટે ઉપયોગી છે જેમાં ઘણા બધા પુસ્તકો આવી જાય છે. જેના દ્વારા આપણને એક સારી એવી નોકરીઓ પણ મળી જાય છે એટલે જ તો કહેવામાં આવ્યું છે કે પુસ્તકો એ આપણા ખુબ જ સારા મિત્રો છે અને તે મિત્રોને હંમેશા આપણે ભૂલવું ન જોઈએ સમય સમય પર તે પુસ્તકો ન વાંચન કરવું જોઈએ પરિણામે આપણને આપણને સંઘર્ષ જીવન જીવવાની રીતો આપણને થોડું ઘણું મોટિવેશન એ બધું જ આ પુસ્તકો દ્વારા પ્રાપ્ત થાય છે આ જીવન જીવનમાં કેટલીક વાર નિષ્ફળ થવાથી આપણામાં હતાશ આવી જાય છે પરંતુ પુસ્તકો વાંચીને આપણને તેમાંથી મોટિવેશન મળે છે આપણામાં આત્મવિશ્વાસ વધે છે અને આપણું આપણને ફરીથી તે કામ કરવાની આપણા આપણને ફરીથી તે કામ કરવાનો જુસ્સો વધે છે આથી મારું તો માનવું એજ છે કે પુસ્તકો ખરેખર આપણા માટે ખુબ જ જરૂરી અને જીવનનું એક અંગ છે એવું કહી શકાય છે કારણ કે ઈતિહાસના પુસ્તકોમાં પણ ઘણું બધું ઈતિહાસના આપણા ઈતિહાસમાં, જે રાજા અને મહારાજાઓ દ્વારા જે પરાક્રમો કરવામાં આવ્યા હતા, તે બધું આપણને જાણવા મળે છે, અને જે આપણે આપણા ભારત દેશ વિશે ન ઈતિહાસ જાણવો એ પણ ખુબ જ જરૂરી છે, તો મારું તો માનવાનું એજ છે, કે પુસ્તકો આપણી માટે ખૂબ જ જરૂરી અને, ઉપયોગી છે, તો શું તમે એના વિશે કઈક હજુ કહેવા માંગો છો?
ના ના પુસ્તકો આપણાં મિત્ર મિત્ર છે રાજા મહારાજા કેવી રીતે પુસ્તકો નથી ને પછી આજના સમયમાં સરકારી નોકરી મેળવવા માટે પણ પુસ્તકો વાચી પડે છે, તો બસ સારી વાત તમે કહી છે અનેને મને ગમી તમારી વાત એ જે કહી, તો તમારી સાથે છે ને વાત કરીને મને ખુબ સરસ રીતે માહિતી પણ મળી ગઈ મળી ગઈ ચાલો. હવે આપણે પાછું મળીશું.